અવે આવે છે, તમને મારો?
હા, તમારો અવાજ સ્પષ્ટ સંભળાય છે, અત્યારે.
નમસ્તે.
નમસ્તે કેમ છો?
બસ મજામાં આપડે વાત કરીએ તો ઉદયપુરની વાત કરીએ આપડે.
હા આપણે આજે ઉદયપુરની વાત કરીએ જે ખૂબ જ સુંદર અને જે ખૂબ જ વધારે કલ્ચર સિટી કહેવાય છે આપણા ભારતમાં અને જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં ખૂબ જ વધારે અ નેર જેમ કે લેક્સને એવું બધું વધારે જોવા મળે છે.
હા એટલે તો આપડે એને સિટી ઓફ ફ્લેક્સ કહીએ છે કે આપડણે એને એવું પણ કહી છે કે વેનીશ ટોપ થે અર્થ જે ઈ જે બહુ જ પ્રખ્યાત છે ત્યાં લોકો એટલા દૂર દૂરથી બહાર થી ભારત દેશના બહાર થી બધેથી લોકા ત્યાં ફરવા આવે છે.
હા ત્યાં મહારાજાઓના મોટા મોટા મહેલ પછી એકદમ શાંત ઝરણા ત્યાંનું કલ્ચર પણ એટલું અલગ અલગ હોય છે કલરફુલ હોય છે અને ત્યાંનું ખાવાનું આપે કેમનું ભૂલી શકાય રાજસ્થાની ખાવાનું તો બધાને ભાવે જ ને.
હા અને ત્યાં એટલે બધા લોકો આવે છે કારણ કે ત્યાંના લોકો જે ત્યાંનું અ ગાવા વાળું છે. એટલું જુદું છે અહિયાં કરતા ત્યાંનું નૃત્ય એટલું જુદું છે ત્યાંનું લોકોકા અને ત્યાં એટલા બધા લોકો ફરવા આવે છે એના એનું મેન જ જે વસ્તુ જોવા જે છે તે ત્યાંનું બધા લેક્સ છે ત્યાંનું
હા અને ત્યાં રાજપૂતોની ખૂબ જૂની હિસ્ટ્રી ત્યાં કહેવાય છે કે ત્યાં પહેલાના જમાનામાં રાજપૂતો વધારે રહેતા હતા અને ઉદયપુર એટલે એ હિસ્ટ્રીમાં ખૂબ મોટું નામ ગણાય છે. રાજસ્થાનમાં કોઈ બી માણસ એ ત્યાં તો ગયેલું જ હોય.
હા અને એનું નામ પણ બહુ જાણવા જેવું વસ્તુ છે કે એનું નામ કેમ ન પડ્યું એનું નામ પણ એના એક મહારાજા એ જ એને ખોર કર્યું હતું એને ખોર્યું હતું મહાર- રાણા ઉદયસિં ટુ કરીને જેમને આ કર્યું હતું.
હા અને એ છે ને મેવાડ રાજ્ય જે છે એના મેઈન રાજા હતા એ વખતે અને એ વખતે ચિત્તોરગઢ નામની જગ્યા એ એક કેપિટલ કહેવાતી હતી મેવાડની.
હ અને એ એટલે જ. પ્રખ્યાત છે કે ત્યાંના લોકોમાં બધામાં ખુબ સાહસ છે, અને એટલા બધા અ બધા સાહસી છે ત્યાંના લોકો. અ અને ત્યાંના રાજાઓ જૂના જૂના એટલે બધાની વાર્તાઓ સાંભળવાનું એટલી મજા આવે.
હા જેમ કે મેવાડના રાજા મહારાણા પ્રતાપ, એમની તો આપણે વાતો સાંભળી જ હશે કે કેવી રીતે એમને, હલ્દી ઘાટીમાં મુઘલોની સામે, અકબરની સામે એમને લડીને પોતાનું દેશ બચાવ્યો હતો.
હા અને એ છે ને નજીક અરાવરી હિલ્સ ના નજીક આવેલું છે જેના લીધે એની જે, બધું જે એટલું સુંદર છે એ બધું એના લીધે જ છે પણ તેનું તાપ જે આપણાથી સહન ના થાય, અને જેવું જ ચોમાસું મસુ આવે એવું બધા જાય અને, શિયાળામાં તો બધા ત્યાં ખૂબ જ જાય કારણ કે ત્યાં ઠંડી બહુ સરસ પડે.
હા એ તો છે ઓક્ટોબર થી માર્ચ મહિનાની વચ્ચે ઉદયપુર ફરવા બહુ લોકો જતા હોય છે.
હા અને એમાં લેક પીચોલા તો ભૂલાયા જ ને લેક પીચલા તો એટલું બધું પ્રખ્યાત છે ત્યાંનું સૌથી પ્રખ્યાત એજ છે, જે ચૌદ સેન્ચુરીમાં બન્યું તું, જેની આજુબાજુ એટલા બધા મંદિરો છે ઘટ છે, ત્યાં બધા અ રાઈડ કરે પણ બહુ જ પ્રખ્યાત છે એના માટે જ એ.
હા અને ત્યાં આવી રીતે બોટિંગ પણ વધારે થાય છે, ત્યાંના બે સૌથી વધારે પ્રખ્યાત લેક છે જેમ કે જગમંદિર અને લેક પેલેસ એ એ બધા જે નદી છે એના પર જ આવેલા છે. અ એટલે એની સુંદરતા વધારે, નિખારે.
હા અને આપડણે જો લેક ની વાત કરીએ તો ફતેહસાગર લેક ને ભૂલાય જ નહી કારણ કે, એ પણ એટલું સુંદર છે અને ત્યાં બેસવાની એટલી મજા આવે કે ત્યાં જઈને એવું થાય કે આપણે ત્યાં જ રહી જઈએ. અને તેની બીજી પણ બહુ બધી લેક કે જાણે દૂધ તલાય. કરીને છે પણ એટલી પ્રખ્યાત નથી પણ આ બધી લેખ બહુ જ પ્રખ્યાત છે આ બધું.
હા એ તો છે ત્યાંનું વાતાવરણ એકદમ શાંત હોય છે અને ત્યાં એક નેહરુ ગાર્ડન કરીને, એક ગાર્ડન છે ત્યાં પણ લોકો ખુબ બેસવા જતા હોય છે, અને આ બધા લેક જે છે એ, આખા ઉદયપુર શહેરની આજુુ બાજુ જે પાણી જતું હોય એના માટે ખૂબ વધારે જરૂરી છે.
હા અને જો આપડે ઉદયપુર જઈએ તો તો સિટી પેલેસ તો જોવું જ પડે કારણ કે એ સૌથી મોટું ત્યાં રાજસ્થાનનુ પેલેસ છે, અને એ છે ને લેખ પીછોલા આયેલું છે અને જે રાજપૂતને અ ત્યાંના જે લોકા છે બધાને બહ દેખાવે છે એ કેમના ત્યાં લોકા રહે છે, કેમનું છે, અને એટલું મોટું છે, ત્યાં બધું અ બધી અ અગાસીઓ છે, ત્યાંના બધા કોર્ટયાર્ડ છે, ત્યાં મ્યુઝિયમ છે, એટલું બધું જોવા જેવું છે ત્યાં.
હા અને ત્યાં અલગ અલગ અ મોર જે હોય એના પણ બધું પૂતળાને બધું બનાયેલું છે, પછી ત્યાં જે એ લોકોના મહારાજાના જમાનાના જે બધા વસ્તુઓ વાપરતા હોય એ બધા મૂકેલા છે. એટલે એ બધું એને ખુબ વધારે સુંદર બનાવે છે એટલે જે બહારના લોકો હોય એ લોકો આપણી સંસ્કૃતિને જાણવા માટે, અહિયાં વધારે આવતા હોય છે.
હા અને જો આપડે ત્યાં જઈએ તો પછી લેક પેલેસ અને મોન્સૂન પેલેસ તો ભૂલાય જ નહી, લેક પેલેસ પણ એટલું ખુબ સુંદર એટલે ત્યાં બધાનું જૂના જમાનાનું દેખાય છે, એ છે ને વચ્ચે બન્યું છે લેક પિછોલાની એવું કહેવામાં આવે છે. અને એ એવું લા આપણેે જોવા જઈએ તો આપણને એવું લાગે કે પાણીમાં કશું તરે છે જે એટલું સુંદર દેખાય છે.
હા અને ત્યાં સૌથી સુંદર હોટલો ત્યાં આવેલી છે, અને મોનસૂન પેલેસતો સજ્જનઘર પેલેસ ને બી કહી શકાય છે, જે એકદમ પહાડ હોય એની ઉપર આવેલું છે એટલે તમે વિચારી. શકો છો કે એનું જે વાતાવરણ હશે એ કેટલું સુંદર હશે.
હા અને ત્યાં લોકાનું પહેરવેશ પણ એટલું જુદું કે ત્યાંના બધી સ્ત્રીઓ ઘાઘરા પહેરે અ એ લોકાનું પહેરવેેશ. એટલું. જુદું હોય અને ત્યાંના જે મેન. હોય એ લોક. એ બધા ધોતી પહેરતા હોય છે. અને એ લોકો બધાનું બોલવાનું. પણ એટલું જુદું હોય છે.
હા એ લોકો પાઘડી પહેરે અને એ એકદમ આમ રોયલ લાગે એ લોકો પર અને એ લોકોના, જે નાચવાનું ગાવાનું હોય એ પણ ખુબ અલગ હોય છે, અને એમની મજા ખૂબ આવે છે સાંભળવાની જેમ કે ઘુમર. છે કાલબેલિયા છે, અને પપેટ શો બી બહુ બધી જગ્યા એ હોય છે, ત્યાં ઢોલક અને સારંગીનું બી ખુબ લોકો બધા ચલાવતા હોય છે અને એ લોકો ખુબ સારી રીતે વગાડે છે.
હ પપેટ શો જોવો જ પડે ત્યાં જઈએ તો ત્યાંનું પપેશો તો એટલું પ્રખ્યાત છે, અને ત્યાંના લોકાનું ગાયક એ તો ખુબ જ બહુ જ સરસ છે અત્યારે તો બધા લોકા એટલા દૂર દૂરથી બધા એમનું ગાયન જોવા આવે છે, કે કેમના બધું. વસ્તુઓ વાપરીને ગાયન ગાય છે અને નૃત્ય કરે છે તો સખત પ્રખ્યાત છે ત્યાંનું
હા અને ત્યાં આપડે ફેસ્ટિવલ નું જોવા જઈએ તો મેવાડ છે, ગંગોર છે, દિવાળી, હોલી, આ બધું એ લોકો ખૂબ સારી રીતે અને મોટા પાયે બધું ઉજવે છે.
હ અને જો આટલું ઉદયપુર જવાનું જ હોય કોઈ તો તો પછી ખાવાનું તો કેમને જ ભૂલાય ત્યાંનું, જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.
હા અને ખાવામાં તો એ લોકોની દાલબાટી ચૂરમા, એ તો આપણને જોઈને જ મોડામાં પાણી આવી જાય એટલું મસ્ત હોય છે, જે આપણાથી તો એવી બને જ નહી એવું થઈ જાય કે ત્યાં જ ખાવી પડે, અને પછી ગટ્ટેની સ પછી કે સાંગવી, કચોરી આ બધું ખુબ વખણાય છે ત્યાંનું
હા અને ઘીવર કેમનું ભૂલાય, જો કોઈ ઉદયપુર જાય તો, તો ઘેવર તો ખાવું જ પડે ત્યાં જાયને.
હા અને જેમ કે માલપુડા છે, જે આપણે અહિયાં પણ બને છે, પછી રબડી છે. એ બધું પણ ખૂબ પ્રખ્યાત છે.
હા અને જો ત્યા જઈએ તો તો, પછી બધી હવેલી ને નાના મોટા મંદિર તો જતા આઈએ જાણે કે, આ બાઘોર કી હવેલી છે, સહેલીઓ કી બારી છે, જગદીશ મંદિર છે, પછી સ્પીલગ્રામ છે, પછી ત્યાંની તો બોટ રાઈડ તો ભુલાય જ નય કે લેક પીછલા ગયા તો તો બોટફાડ તો કરવી જ પડે.
હા ત્યારે જ તો આપણેે બધું ત્યાંની જે મોટા મોટા પહાડો છે, નદીઓ છે, એની આપડે મજા માણી શકીએ એટલે બોટ રાઈડ તો કરવું જ પડે અને ત્યાં આજકાલ લોકો લગન કરવા પણ ખૂબ વધારે જાય છે કારણ કે ત્યાંની સુંદર સુંદરતા એટલી બધી સારી છે કે, લોકો ત્યાં સ્પેશિયલી લગન કરવા માટે જાય છે અને ત્યાં હોટલો પણ એટલી સારી સુવિધા વાળી હોય છે.
બધું વસ્તુઓ જોતા હોઈએ, તો ત્યાંનું બાંધણી જે બો જ પ્રખ પ્રખ્યાત છે, પછી ત્યાંનું હાથ થી બનેલી વસ્તુઓ ત્યાંની બધી પહેરવેશ નું, પછી ત્યાં આપણે બધી કાનમાં પહેરવાનું, ગળામાં પહેરવાનું પછી ત્યાંનું બધું દોરવાનું એ તો એટલું બધું પ્રખ્યાત છે. ત્યાંનું અને ત્યાંના લોકલ માર્કેટમાં આ બધું જ મળે છે. ત્યાંની બંગડીઓ, લાખની બંગડીઓ જે બો જ પ્રખ્યાત છે.
હા અને ઉદયપુર એટલે એટલા માટે પણ વધારે પ્રખ્યાત છે કારણ કે એ જે આપડી રાજપૂતની હિસ્ટ્રી છે અને કલ્ચર છે એને અત્યાર સુધી એ લોકો એ જાળવી રાખ્યું છે, કે અત્યાર સુધી પણ લોકો આઈને આપણી સંસ્કૃતિને જો જોઈ શકે અને એ આખા ભારતનું સૌથી ઊંચામાં ઊંચું ટુરિસ્ટ અ પોટ કહેવાય છે.
અને એ આપણા ભારત ને એટ સરસ રીતે દેખાડે છે, કે બધા લોકો ઉદયપુર આવે તો ખબર પડે કે ભારતમાં શું છે, કેટલું સુંદર છે, એ બો જ ખબર પડે. આપડે ઉદયપુર ની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે પણ શું જ થાય?
હા, સાચી વાત છે.
હા, તો આપણે ફરી વાત વાત કહીશું ને તે પર અત્યાર માટે તો આપડે જોઈએ.
હા. નમસ્તે.